હેલો
હલો
શું મારો અવાજ આવી રહ્યો છે મિત્ર તમને
હા મિત્ર તમારો અવાજ આવી રહ્યો છે.
કેવું ચાલે છે કોલેજ લાઈફ
હા કોલેજ લાઈફ તો મસ્ત મજાની ચાલી રહી છે અમારી તમારી કેવી ચાલી રહ્યું છે.
છે અમારી પણ મજાની છે. તો શું તમે હવે થોડા ટાઈમ માટે ફીશો
હા મિત્રો હું થોડા ટાઈમ માટે ફ્રીજ છું.
હા તો આપણે કોલેજ જીવનની યાદો પર થોડી ચર્ચા કરીએ.
હા ચાલો ને થોડી ઘણી ચર્ચા કરીએ.
હા તો કોલેજ જીવન દરેક વિદ્યાર્થીના જીવનનો ખુબ જ સુંદર અને યાદગાર સમય હશે. શાળાનું જીવન પણ પૂર્ણ કર્યા પછી જયારે વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ કરે છે ત્યારે તેના જીવનમાં નવા અનુભવો અને નવી તકો આવે છે, કોલેજ જીવનમાં માત્ર અભ્યાસ પૂરતું મર્યાદિત નથી. પરંતુ તે વ્યક્તિત્વના વિકાસ અને જીવનના મહત્વના પાઠ શીખવવાનો સમય છે. અને કોલેજમાં નવા મિ ત્ર બનાવાની તક મળે છે મિત્ર સાથે કરેલી વાતો મજાક પ્રવાસો અને વિવિધ કાર્ય ક્રમોમાં ભાગ લેવાની ક્ષણો જીવનભર યાદ રહે છે અને કોલેજ ના વર્ગખંડમાં થયેલી ચર્ચાઓ શિક્ષકો નું માર્ગદર્શન અને પરીક્ષાની તૈયારી દરમિયાન કરેલી મહેનત પણ યાદગાર બની જાય છે, અને કોલેજના જી‌ જીવનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રમત ગમત ની સ્પર્ધાઓ સેમિનાર અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો અવસર મળે છે. તો આવી ઘણી બધી એવી યાદો છે, જે કોલેજ સાથે જોડાયેલી છે. અને કોલેજમાં માત્ર ભણવાનું જ નહી પરંતુ એક શારીરિક રીતે પણ વિકસવાનો એક સમય છે. જે આપણે કોલેજ તરફથી મળતો હોય છે જેવી રીતે આપણે સ્કૂલ એક ટાઇમ વિતાવીએ છીએ. તો એવી રીતે જ આ કોલેજ નું પણ સમય છે પણ જે સ્કૂલ નો સમય એ કઈ અલગ અને આ કોલેજ નો સમય કઈ અલગ હોય છે. ને કોલેજ ના દિવસોમાં તો મિત્રો સાથે કેન્ટીનમાં વિતાવેલા સમયો પરીક્ષા પહેલાની ચિંતા અને પરિણામ આવ તો આવનાર હોય એ સમયની જે જે મનમાં જે કાર્ય થઈ રહ્યું હોય છે એ કઈ અલગ જ થતું હોય તો ઘણી વખત કોલેજ ના દિવસોમાં બનેલી મિત્રતા આખી જિંદગી સુધી ટકી રહે છે. અને યાદગાર પણ રહે છે અને આપણે તો જુ એવું કહી શકીએ કે કોલેજમાં તો ઘણા બધા એવા પાઠ પણ શીખવા મળે છે તો મિત્ર શું તમે કોલેજમાં કેવો અનુભવ લઈ રહ્યા છો?
હા મિત્રો મારે તો એજ કેવું છે કે કોલેજ લાઈફ તે લાઈફમાં આપણે લાઈફ ટાઇમ દોસ્તી નો એક મહત્વનો કિસ્સો હોય છે જે કોલેજ આપણને ઘણું બધું આપે છે પણ આપને એ એવા મિત્રો આપે છે જે માત્ર ક્લાસરૂમ પૂરતા સીમિત નથી રેહતા પણ નાઇટ ટાઈમ માટે આપણા દુખ સુખ દુખના સાથી- તરીકે બની રહેવા માટે
અમુક ખાસ મિત્રો હો આપે છે જે
રડતા હસતા ઝગડતા અને એકબીજાને તાટિયા ખેચ કરતા ગાયેલો એ સમય અનમ હોય છે. એક મીઠી યાદ છે જે કોલેજનો છેલ્લો દિવસ. જ્યારે બધાની આંખોમાં ભવિષ્યના સપના પણ હતા અને યાર દોસ્તી થી છૂટા પડવાનું ભારે દુઃખ પણ હતું એ આપણને ખુબ જ દુખદાયક અને અને ઘણી બધી યાદ યાદ કરાથી હોય છે. શર્ટ પર ઓટોગ્રાફ લેવા અને છેલ્લા ફોટોગ્રાફ પડાવા એ સ્ણ આજે પણ આપણને ભાવુક કરતા હોય છે અને- - ખૂબ જ યાદગાર રહેલા હોય છે, તેથી કહેવાય છે કે કોલેજ ટાઈમ દોસ્તી એ ક્યારેય ભૂલાતી નથી અને એજ આપણને સાચી જિંદગીનો સાથ આપતા હોય છે. તેમજ આપણે ફેસ્ટિવલ અને દેશની ધમાલ પણ યાદગાર છે, જેમાં કોલેજ ના એન્યુઅલ ફંક્સન્સ કલ્ચર ફેસ્ટિવલ તેમજ અલગ અલગ દેશ જેમ કે- - ટ્રેડિંશન મિસ મિસમેચ રોઝડે ની રોનક જ કઈ અલગ હતી. ત્યારે ફેસ્ટિવલ્સ ના ઓર્ગેનાઈઝેશનમાં જોડાયને લેક્ચરમાંથી ઓફિસ બંક મારવાનો જ કઈ મજા આવતી હતી.
સ્ટેજ પર પરફોર્મ કરવાનો ડર હતો એક બાજુ- - અને પછી મિત્રોની- - અને તેમજ તાયોનો ગડગાટ સાંભળી- -
હમ- -
દર ભાગીજવાનો ઉત્સાહ જ અલગ હતો. સ્ટેજ પર પરફોર્મ કરવાનો ડર- -
મિત્રોની સીટીઓ- - વાગવાથી જ કઈ અલગ રોમાંચક થતું હતું. જે મિત્ર ને બધું આવડતું હોય એ સવારે એક્ઝામ હોલ ની બહાર- - બાકી ના બધાને- - સટસરી સમજાવે અને એ જ આપણો ભાગ- - વન બની જતો હતો.
હ
આપણી કોલેજ લાઈફ ટમ ના સમય.. આપણાો સાથ સહકાર આપતા હતા.
હા મિત્ર તમારી. ઘણી બધી વાતો. એકદમ સાચી છે અને જે દિલ ને. લાગે એવી પણ છે. કે જે કોલેજ નો છેલ્લો સમય હોય છે તો એ વખતે ઘણી બધી. લાગણીઓ પણ હોય છે. અને આંખમાં જો પણ હોય છે કારણ કે જે કોલેજનોો સમય છે ખુબ જ યાદગાર અને તમે કીધું એ રતે કે કોલેજમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રકૃતિ સ્પર્ધા રમત ગમત અને પ્રવાસ ન આયોજન થાય છે. આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધે છે. અને તેમની અંદર રહેલી પ્રતિભાવ બહાર આવે છે. કોલેજ ના વાર્ષિક ઉત્સવ પાર્ટી અને વિદાય સમારંભ જેવી ક્ષણો હંમેશા યાદ રહે છે. અને તમે કીધું એ રીતે કે જે રીતે પેલા બધા ડેશ ચાલુ થતા હોય છે કે ટ્રેડિશનલ ડે પછી સિગ્નેચર ડે કે અને ગોગલ્સ ડે ફિલ્મ ફિલ્મ... ડે એવા બધા ઘણા બધા ડે આવતા હોય છે. એમાં પણ કેટલી બધી મજા આવતી હોય છે. કે આપણે એકબીજાની કોપી કરતા હોય છે. અને ઘણા બધા એવા નાટકો પણ કર્યા છીએ કરતા હોઈએ છીએ અને તમે કીધું એ રીતે કે અમુક વાર્તો સ્ટેજ પર પરફોર્મ કરવા માટે પણ આપણને કહેવામાં આવતા હોય છે. એક તરફ ડર હોય અને એક તરફ પબ્લિક ને જઈને પણ બીજું અલગ જ કઈ માહોલ બનતું હોય છે. તો એમાં પણ કેટલી બધી ઘણી યાદો જોડાયેલી હોય છે. અને જે કોલેજ નો સમય છે એક મજાક મસ્તી અને સાથે સાથે અભ્યાસ નો પણ હોય છે. અને તમે કીધું એ રીતે કે આપણા કોલેજ ના મિત્રો ખાલી કોલેજ પહચતા જ નહીિ પરંતુ આ જીવન મિત્રો રહેતા હોય છેકારણ કે ઘણા બધા એવા સારા મિત્રો મળી છે જેને કરીતા હોય છે તે લોકો સપોર્ટ પણ મળે આપને એવી રીતે આપણ ફ્રેન્ડશિપ મળતી હોય છે. તો કોલેજ ના સમયમાં જે આપણને દોસ્તી મળે અને તમે કીધું એ રીતે કે જે લેક્ચર બંક મારીને ભાગવાનો સમય એ પણ ખૂબ જ યાદગાર રહેતો હતો તને જે બંખ મારીને જે કેન્ટીનમાં જઈને ખાવાનો સમય અને એકબીજાની મજા ખડવાનો સમય એ પણ ખૂબ જ મજાનો હતો અને પરીક્ષામાં તમે કીધું એ રીતે જે જે વિદ્યાર્થી ને વધ આવડે એ તો પેલા જ બેસીને બધાને શીખવતો હોય છે તો એજ આપણો તો દેવતા હોય છે તમે કીધું એ સાચું હતું અને ઘણી વખત પરીક્ષા ના દિવસોમાં કરેલી રાતભરની મહેનત પણ એ પણ ખુબ જ યાદગાર હોય છે. તો તમે તમે પણ એવા યાદગાર પળો રાખ્યા છે. કઈ
હા મિત્રો અમે પણ કેટલા બધા યાદ
યાદો છે જેમાં દરેક વિદ્યાર્થીઓ જોઈએ તો કોલેજ ના પેલા વર્ષમાં એક બે મહિના શાંત રહેતા હોય છે કશું કઈ બોલતાલ નથી અને કશી પ્રવૃતિમાં કાગલેતા એ બસ એકલતા ધરાવતા હોય છે પણ એક બે મહિના પૂરા થતા જ પ મિત્રો સાથે દોસ્તી અને ઘણી બધી પ્રવૃતિમાં ભાગ લેવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે તેથી તેઓ પછી ધીમે ધીમે બીજા વરષમાં આવે અને બીજા વરષ એવું કે એ લોકો અહી આ તો મસ્જદ બમાણ કરીને જ તેમજ કેન્ટીન અને ક્લાસ બંધ કરીને એક એક કપ ચા અને સમોસા પર કલાકો સુધી ચાલતી પોલિટિક્સ તેમજ ફિલ્મો કે ક્રિકેટ રન જોઈ અને રમ તેઓ આખું કોલેજ લાઈફ પતાવતા હોય છે એ ઘણા આપણને યાદ હોય આજુ સુધી યાદ છે આજે પૈસા તું આપ કાલે હું આપીશ આ દરેક મિત્રો સાથે એવા વાક્ય સાથે કોલેજ લાઈફ પૂરી કરી છે
હા મિત્ર તમારી વાત સાચી છે એવી ઘણી બધી યાદ હશે જે કોલેજ સાથે આપ જોડાયેલી અને એટલો સમય આપ્યો અને કોલેજ વિશે જાણકારી આપી એના માટે તમારો આભાર
હા મિત્રો તમારો પણ આભાર